તો કેમ છો મોટા ભાઈ? હાલો. અવાજ આવે છે?
હો, આવે છે, આવે છે, બોલો?
હાલો.
હા, અવાજ આવે છે ભાઈ. આવ્યો આવ્યો. હો, મજામાં, તમે કેમ છે?
બસ મજામાં છે. ઘણા દિવસે યાદ કર્યા ને કીધું ફોન કરી જોવ આજે શું છે હાલ ચાલ લઈએ. ક્યાં છે હમણાં?
અત્યારે તો ઘરે જ છું મેં.
બરાબર બરાબ આજે શું છે મારા મોટાભાઈને નાનો છોકરો છે ને એનો એડમિશન કરવા ગયો હતો સ્કૂલમાં એટલે યાદ આવ્યા કે ચાલો સ્કૂલ ના બધા મિત્રો છે એને ફોન કરીએ. ક્યાં છે શું કરે છે? હમણાં બાળપણની યાદો આવી ગઈ મને તાજી થઈ એટલે.
એ આ લોકો દિવસ જ એ તા આપડા કે એમ કેટલા છે આપણા માટે?
હા મજા હતી એ ટાઈમે. હમે તો ધંધે લાગી ગયા બધા પરિવાર અને કુટુંબની જવાબદારીઓ એ ટેન્શન ખાઈ જાય બાકી તો ત્યારે એવું હતું કે મોટા લોકોને કેટલું સારું આખો દિવસ કશું કરવાનું નહિ. ફરવાનું બાર કરવા મળે અને એવું થતું કે આપડે અહિયા સ્કૂલે રોજ રોજ જવાનું કંટાળી જઈએ. રોજ રોજ એકનું એક કામ કરવાનું પણ હવે એવું થાય છે કે એ જે જીવન હતું તે સારું હતું વગર કોઈ ટેન્શન, વગર કોઈ જવાબદારી એ.
હા એટલે આપડે એવું છે કે આપડે જીવન બ તાની બુદ્ધિ સેમ છે કે આપડે બીજાનું સારું લાગે પણ આપડે જયારે કરીએ ત્યારે એમ હતું કે યાર પાછળ વાળું આપણા સારું હતું આના કરતા
હા નઈ નઈ વાત તમારી સો ટકા આમાં શું છે હવે આજે મેં જોયું ત્યારે એમ થયું કે સાલુ હમણાં જે આપડે કરીય છેએ આ ધંધામાં બેઠા એટલે જવાબદારી આવે રૂપિયા કમાવાની લગ્ન થયા એટલે પાછળ બાળકો થાય એની જવાબદારી એ લોકોને હાચવવા ભણાવીને મોટા કરવા એ ત્યારે હતું જે જીવન સ્કૂલ અને કોલેજની લાઈફ હવે યાદ આવે કે ચાલો એ ટાઈમ હતો શું વગર કોઈ ટેન્શન ને એન્જોયમેન્ટથી આપણે જીવી શકતા હમણાં તો દિવસ રાત, રાત થાય એટલે કાલે શું કરશું કઈ રીતે બધું મેનેજ કરશું ધંધામાં એનું ટેન્શન. દિવસ ના થાત કઈક નવું નવું આવ્યા જ કરે
હા લઈ લીધુ બારમા પછી બહુ ઓલું થય ગયુ ટેનસન વાળું કારણ કે નવમાં તો બહુ મજા કરી, જલસા કર્યા, કઇક નવી નવી વસ્તુ જોય, પણ હવે જયારે નવમાં પછી દસમું આવ્યું ત્યારે ટેન્શન કે હવે દસમું પયતું વડી અગિયારમું આવ્યું હવે એમ કે આવતો વર્ષ બારમું આવશે એમ એમ કરીને પછી કોલેજ લાઈફ પોઇચો હુ. કોલેજ લાઈફ પોઇચો ને એ પયતું તો પછી હવે ધંધે લાગ્યા એટલે જીવન પછી ટેન્શનમાં માજ ચાલતું છે એમ સ્ટ્રેસ કઈને આપડે એવું છે.
હા એ તો તમે કોલેજ લાઈફ મૂકો ને જેવી તમે તમારી નોકરી કે ધંધાની લાઈફ પકડો હવે આપડે તો રહ્યા ગુજરાતી એટલે ગુજરાતીમાં તો ધંધો વધારે કરે, એટલે એમાં શું છે કે એ લાઈફ પકડો એટલે પછી પાછળ ન ભૂલી જવાનું. પછી તમે આગળ વધો તમારી તો જિંદગી લગભગ એમાં જ પૂરી થઈ જાય પચાસ પંચાવન વર્ષ નીકળી જાય
હા, એટલે એમ જ થતું છે. કારણ કે આપડા ધન ધા મા કઈ રિટાયરમેન્ટ ના આવે જ્યાં હુંધી આપડા હાથ પગ ચાલે ત્યાં હુંધી આપડો ધંધો ચાલ્યા કરે એવું છે.
હા, અને બીજું શું કે હવે એવું થાય કે પચાસ પંચાવન સુધી રૂપિયા કમાઈ લઈએ તો પછી પાછળની જિંદગીમાં સારું એમાં ને એમાં ટેન્શનમાં આપડું નીકળી જાય જીવન પછી પંચાવન પછી એમ થાય કે હવે ફરવા જઈએ હવે આમ કરીએ તેમ કરીએ પણ ત્યારે હાથપગ કામ ના કરે ત્યારે શરીર સાથ ના આપે
હમ હમ ના એ તો બી સાચ ચી વાત છે પણ હવે વ્યાહના મકારાય કઈ નહી હવે કેવું છે કે હા પગ જેટલું આપડા થાય એટલું કામ કરવું પડે જ્યાં સુધી થાય ત્યાં સુધી
બરાબર છે હવે વિચારતા હતા કે ટ્રીપમાં જશું ધંધામાં કમાશું એટલે આપણે ફરવા જશું બધા ફ્રેન્ડ ભેગા થઈને છેલ્લી ટ્રીપ આપડી રાજસ્થાનની હતી એના પછી તો આપણાથી ભેગું જ નથી થવાયું ધંધામાંથી ટાઈમ ના મળે ભલે હમણાં રૂપિયા છે પણ ટાઈમ નથી બહાર નીકળવાનો કેમ કે બહાર નીકળીએ તો ધંધો બંધ થઇ જાય તે તો પોસાય નહી એવું બધું કામ છે.
હા પણ આપડણે ટ્રીપ પર ગેલા ત્યારે આપડો જીવ તો બધામાં જ હતો કારણ કે કે ગુજરાતી ન જેવુ ધંધામાં જ પડેલો હોય મલે ક્યાં બી હોય
હા એ વાત તારી સાચી હવે કોઈ બી જગ્યા એ ફરવા જતા એટલે બધા શું વિચારે હા ભાઈ કચોરી વેચે છે રોજની પાંચસો કચોરી વેચે તો એક કચોરી પાછળ પાંચ રૂપિયા નફો તો રોજના કેટલા થઈ ગયા? એજ આપડું મગજ છે ને ગુજરાતી જાય ત્યાં એ રીતે જ એનું મગજ ચાલતું હોય. કોઈ બી ધંધામાં એ પ્રોફિટ માર્જિન ગોતી લઈ
હા અને એને ગુજરાતીને ગણતરી કરતા આવડે કે આ આટલું પતો છે આનામાં આટલું વધશે આટલું મહિને કમાશે ને આટલું વર્ષે થઈશે એટલે ગુજરાતી તો એમની જ હોય કે પાણીપુડી કે આ વસ્તુ સારી દેખ ખાવાની મજા આવશે એ ધંધો જુએ
તરત જ વર્ષનો પ્રોફિટ પેલાનો સામે વાળાનો કાઢી લે ભાઈ આ ધંધામાં પ્રોફિટ સારો છે.
હા આપડે તો એજ લાગે કે આપડા તો સારો આનો ધંધો છે.
હા એટલા માટે બીજું નાના નાના બાળકોને જોયા એટલે યાદ આવી ગઈ બે ત્રણ જણા ને બીજાને બી ફોન કર્યા પણ કીધું બધા ફોન નથી ઉઠાવતા તમને ફોન લગાવ્યો એટલે તમે ઉઠાવી લીધો એટલે ઘણું સારું કેવાય બાકી તો હવે ધીમે ધીમે બધા મોટા માણસો થઈ ગયા એટલે શું છે કે હવે ફોન ના ઉઠાવે આપડા જેવા નાના માણસોના
ના ના એવું નથી હવે એમાં કેવું છે મે બી બે ત્રણ મિત્રને ફોન કર્યા હતા. હવે એનું શું છે. કે આઠથી આઠની જોબ હોય પછી એ ઘરે આવતે બે કલાકનું ટ્રાવેલિંગ હોય કારણ કે ઘરે આવતે આવતે દસ વાગી જાય આઠ વાગ્યા છે છૂટે ને દસ વાગે ઘરે પહોંચે. પછી આવે ફ્રેશ થાય નાઇ ધોઈને ખાઈને અગિયાર વાગે પાછા એની જમીને પરવારે ત્યારે આપણે સુવાનો ટાઈમ થઈ જાય ને એટલે એ ગાળામાં કોઈને સમય નથી મળી શકતો.
હા એ વાત તમારી સાચી છે. હવે નોકરી વાળા હોય એમને ટ્રાવેલિંગમાં દૂર જવું પડતું હોય એટલે એમાં ટાઈમ જ ટ્રાવેલિંગમાં પૂરો થઈ જાય. હવે એ પણ ખરું કે ટ્રાવેલિંગ કરતા કરતા થોડી બે ઘડી વાત કરી લે મિત્ર જોડે તો શું છે કે મન હલકું થઈ જાય. હમણાં આપડે બે વાત કરીએ છીએ તો કોઈ જાતનું ટેન્શન છે તમને હમણાં ધંધા નું યાદ આવ્યું? આ રીતે મિત્રો ને વાત કરીએ એટલે શું છે કે મગજ હલકું થઈ જાય આપડ સુખ દુઃખની થોડી ઘણી વાતો કરીએ તો મજા આવે
હા એ વસ્તુ સારું છે પણ હવે આપણેે એના મગજના રીતે જોય ને તો એ બી એક વસ્તુ સારી છે કારણ કે એ ટ્રાવેલ કરતો હોય ને ત્યારે એના મગજમાં દોડતું હોય કે હવે પૈસો કેમ કમાશું કાલે દોડ કાલે જોબ માંથી નીકળી નહી જવાય બોસ કાઢી નહી નાખે કે આવતા ખર્ચા કેવી રીતે ઉપાડશું એનું એ ચાલ્યા કરે એટલે એને યાદ નહી આવે કે આપડે બાળપણના દિવસો હતા આપણે મિત્ર હતા એને ફોન કરીને બધું કરી એટલે એ બધું એમ જ ચાલ્યા કરતું છે.
એ તો હવે જીવન છે એટલે એ તો એમાં જ રાખવું પડશે. ચાલ્યા રાખે બીજું તો શું થાય શું કરો છો હમણાં ઘણા દિવસ થી મળ્યા નથી એટલે કઈક નવા જૂની કરી છે હમણાં
નવા જૂની એટલે આપણું તો હવે શું છે કે પપ્પા હતું તો પહેલાથી હતું લાકડાનું હવે, એનામાં જ આપણે એને આગળ કરીને મોટું કરવાનું છે. આગળ વધારીને,
ના ના સરસ છે, સરસ તે હવે તમે લાગી ગયા ધંધે એમ પ્રોપર.
હ પ્રોપર આપડે કોલેજ પયટી ત્યારે જ મેં લાગી ગેલો.
બરાબર સરસ-સરસ એ તો સારું છે કે ધંધો છે. એટલે ચાલે બાકી તો આપડે બી ક્યાંક નોકરી શોધવા તો જવી જ પડે.
હ, એટલે મેં તો એની એ વા સા જે મેં તો કોલેજ ટાઈમે લાગી કે લો કાણ કે આપડો ધંધો છે ને આપડણે આજ કરવાનો છે તો આપડણે શું છે કે પેલા લાઈન કરવી પડે, પછી આપડે જયારે ધંધામાં પ્રોપર બેસીને ત્યારે આપણે શીખાયની વસ્તુ. એટલે મેં કોલેજ ટાઈમે થોડું થોડું શીખતો નોલેજ લેતો હમજતો, એટલે મને પ્રોબ્લેમ ના કરાવી કોઈ બીજુ ધામ
એ વાત સાચી. હવે આપડા ગુજરાતી લોકો જે માતા પિતા હોય આપડા જે બાપા હોય એમનો માઈન્ડસેટ જ એવું હોય, કે છોકરો બારમાં પછી કોલેજમાં જવા લાગે એટલે ધીમે ધીમે થોડક ટાઈમ એ ધંધામાં આપવા લાગે. એટલે શું છે કે એને નોલેજ આવે. એ રીતે જ એ લોકો સેટ કરે કે થોડોક-થોડોક ટાઈમે એને ધંધા ઉપર બોલાવે એટલે શું છે કે, એને ત્યાં નોલેજ આવે એ કોલેજ મૂકીને પછી કશું કરવાનું ન હોય તો પણ એને ધંધામાંથી બેસેલો તો પકડી લે લાઈન જો એ આગળ ભણવાનો હોય તો તો વસ્તુ જ અલગ છે.
હ, એટલે એજ કારણે મેં એની કોલેજ એની થર્ડ ઈયર હતું, એટલે મેં ડ્રોપ આઉટ જ છું થર્ડ યર તમને ખબર જ છે. ત હવેમેં કીધું કે હવે. ધંધામાં લાગવાનું જ છે, તો પછી આને હવે પૂરો કરવાનો મતલબ નથી. અણ કેમ મારી ડિગ્રી નથી જોઈતી મારે એનો નોલેજ લેવા જ કોલેજમાં આવેલો. એવી મેં લઈ લીધું ને મારે હવે ધધામાં લાગીને મહેનત કરીને હ મોટું કરવાનું છે આપણું એક જ નિયમ.
બરાબર છે સારું છે. આપડે ધંધો આપડો મોટો કરીએ બિઝનેસ ને હમણાં ના ટાઈમમાં તો થોડુંક અઘરું છે કાઠું છે. કારણ કે આ યુદ્ધ ના લીધેને બધાના કારણે બધું ચાલે છે, પણ હવે ચાલે છે. એવું નથી કે અટકી ગયું છે ઘર બહારનો આપડો ખર્ચો નીકળી જાય છે.
હા એટલે જો તકલીફ તો રેવાની છે આપણે આ બધી તકલીક હાથે એડજસ્ટ કરતા શીખવું પડશે. કારણ કે આ દેશમાં કઈ બી થઈ શકે યુદ્ધ થઈ શકે ક કોરોના જેવું આવી જાય તો આપણે એના રીતે કઈ રીતે એડજસ્ટ કરી આપડી સેવિંગ હોય એને એ વાપરવાની બધું આપણે હમજીને કરવું પડે એમ, એમની કે પૈસા આવ્યા તો ઉડાડવાના વાપરવાના આપણે ભવિષ્યનું બી એક વાર વિચારવું જોઈએ.
એ તો વાત તમારી સાચી. ચાલો એવું હશે તો પાછા મળીશું કોઈ દિવસ તો બાજુ આવો કે હું એ બાજુ આવીશ તો તમને ચોક્કસ ફોન કરીશ કે કરજો તમે તો શું જે મળીએ તો થોડુંક આપડી જૂની યાદો તાજી થાય. તો મજા આવે એક બીજા જોડે વાતો કરીએ, તો હસી મજાક થાય.
ચોક્કસ ચોક્કસ હવેની આપડે બધા મિત્રોને મે ફોન કરીશ કે જયારે કોઈ તહેવાર આવે ને ત્યારે આપે મળવાનું રાખીએ તો શું બધાની રજા હોય જોબવાળા
ના ના બરાબર છે, એકબીજાની ખણખોદી કરીએ તો મજા આવે.
મજા આવે. ચાલો ચાલો યાદ આપજો. મળી યાદ આપજો બધાને.